હ અવાજ આવે?
હા આવે છે. તમને આવે છે? છે અવાજ?
હા હા આવે છે. બોલો શું કરો છો?
બસ આ કામ કરતો તો થોડુંક. તમે શું કરતા તા?
બસ હમણાં બજારમાં જ જઈને આયો તરત જ થોડું કામ હતું એટલે તે પતાઈ ને હવે આવ્યો ઘરે.
હા હા કેમ છો મજામાં છો ને?
હા બસ અત્યારે તો સારું ચાલે છે. તમારે કેવું ચાલે?
બસ અમારે સારું ચાલે છે. ખાલી હવે પરીક્ષા આવાની છે બસ.
હા પરીક્ષા તો આવાની છે. છ તારીખે લગભગ સ્ટાર્ટ થાય છે.
હા એ છે. છ તારીખે મેં સાંભળ્યું કે તમે ફરવા ગયા તા આબુ બાજુ ને આબુ ને રાજસ્થાન બાજુ
હા હા રાજસ્થાન બાજુ હહ હમણાં લગભગ દસ દિવસ જેવું થયું જઈને આવ્યા. બે દિવસ માટે પણ ગયાતા અમે રાજસ્થાન બાજુ ગયાતા. ટ્રેનમાં જ ગયાતા લોક કલ ટ્રેન હતી એમાં મિત્રો સાથે બતાવી ગયા હતા એટલે બહુ મજા જાવ જે વાતાવરણ ને બધું સારું હતું તેના કારણ
અત્યારે સારું વાતાવરણ
હા અત્યારે સારું વાતાવરણ કારણ કે એ સમયે વાદળ હતા વરસાદ આવે તેવું વાતાવરણ થોડું થોડું હતું તેના કારણે
હા હા તો ઠીક નથી નઇતો હવે અત્યારે આવું ઉનાળા માં તમને સારું વાતાવરણ લાગે એ પણ રાજસ્થાનમાં
હા અ એ વાદળ વાદળા વાળું વાતાવરણ હતું જ તેના કારણે મસ્ત ઠંડુ ઠંડુ હતું ને તેના કારણે સારું રહ્યું ફરવામાં
હા હા કેવું રહ્યું તમારા ટ્રેનમાં અનુભવ
હા ટ્રેનમાં તો લોકલ ટ્રેનમાં ગયા એટલે મજા તો આવી પણ થોડીક એક્સપ્રેસ જેવી સુવિધાઓ ના હોય લોકલ ટ્રેનમાં જાણ કે એસી હોલ વગેરે એસી રૂમ વગેરે એવું નતું
હા એ તો છે એક્સપ્રેસમાં એ બધી સુવિધા હોય પરંતુ એક્સપ્રેસની ટિકિટ એવી હોય લોકલની બસો કેટલાની હોય જારે એક્સપ્રેસની ચૌદસો પંદરસો એવી ટિકિટ હોય
હા હા હા અમે ગયા ત રાજસ્થાન અમે વીસ રૂપિયા એક પર પર્સન વીસ રૂપિયા ગયા હતા જે રાણી વાડા ગામ છે ક્યા ઉતર્યા લગભગ સો કિલોમીટર જેટલું થતું હતું પણ ખાલી વીસ રૂપિયામાં જ અમે ત્યાં પહોંચ્યાને
તો આટલું ઓછું ઓછામાં જ પતી ગયું તો તો ટ્રાવેલિંગ ફક્ત ના બરાબર થયું છે
હા હા ટ્રાવેલિંગ ખ ઓછો થયો પણ અમે જ્યાં રાનીવાડા થી જ્યાં સુંંધાજી ગયા ને ત્યારે ત્યાં અમારે પચાસ પચાસ રૂપિયા પાડું થય એટલે કે છવ્વીસ કિલોમીટર ના અમારે પાસેથી પચાસ રૂપિયા પાડું લીધું અને પેલા સો કિલોમીટર ના વીસ રૂપિયા જ ભાડું દીધું એટ મેન ટ્રાવેલિંગ તો અમારે પૈસા પૈસા જે રાની વાળા થી સુંંધાજી ગયા ને ત્યાં જ વધારે ખર્ચો થયો
તો એ શેમાં ગયા ટ્રેનમાં ગયા ત કેમ પછી ઇકો કરી હતી કેવી હા એટલે નજર નહી તો ટ્રેન માં જ આવ તો તો તમને સસ્તું જ પડે
હા ટ્રેનમાં સસ્તું જ પડે પણ તે બાજુ સંધા જે ટ્રેન જતી જ નથી તેના કારણે
હા એ છે લોકલ ટ્રેનમાં સસ્તું પડે પાછું એક્સપ્રેસ હોય તો મોંઘું પડે
હા એક્સપ્રેસ અમે જોઈ તી ટિકિટ લગભગ સાહીઠ રૂપ આજુબાજુ હતી પંચાવન સાઠ રુપીયા આજુબાજુ હતી
હા તો કેટલા કિલોમીટર જેવું થાય છે.
હા એ તો લગભગ સો કિલોમીટર જેવું થતું હતું.
સો કિલોમીટર હ તો તો તો એક્સપ્રેસ નહી ઓછી જ કેહેવાયને
હા ઓછી જ કહેવાય.
તમે ઓમ એક્સપ્રેસની જે તમે કહો છો બરોબર તો એ તમે રિઝર્વેશન કર્યું. ત ઓમ કે પછી
ના ના અમે કઈ રિઝર્વેશન નતું ત્યાં જઈને રિઝરવેશન વગેરે કઈ નથી કરાયું. નોર્મલ ટિકિટ હા ટિકિટ જ લીધી હતી.
હા હા નહી તોર હું નવસારી બાજુ ગયો હતો ને તો અમારે હું તો સીધ વ કરને ગયો હતો અને રી કન્ફર્મ હતી ટિકિટ અમારી પેન્ડિંગમાં પે તો અમારે પરંતુ અમારી ટિકિટ કાંક કેટલી સાડા સાતસો રૂપિયા હતી જનરલ ડબ્બાની છે એસી વાળી નહી.
ઓહ. પર પર્સન સાડા સાતસો રૂપિયા
હા સાડા સાતસો રૂપિયા
માં અમે ત્યાંથી જઈને આવતા રહ્યા હતા. ટોટલ ખર્ચમાં જ
તમે કીધું કે સો કિલોમીટર જ થાય ને તમારે પરંતુ અહિયાં અમારે તો પાંચસો કિલોમીટર જેવું થાય.
કારણે પણ ટિકિટ પણ બહ મોંઘી હતી તમારે તો
એનું કારણ ઓમ મોઘી ના હોય પરંતુ આ પાંચસો કિલોમીટર થાય એટલે તમાર કરતા પાંચ ગણું વધારે થાય તો પછી તમારી ટિકિટ સાઠ રૂપિયા તો પાંચ વધારે તો હોય જ પરંતુ પછી ટ્રેન એવી જ ચાલતી હોય ને.
હા હા.
તમે જે કીધું એપ્રેસની ટિકિટ સાહીઠ રૂપિયા સિત્તેર રૂપિયા હોય તો એ
એ ઉત્તમ નહી હ મારા પપ્પાની એ ને બચી
હા હા કારણ કે પાપું કેવાય હા. અમારે જયારે ટિકિટ અમે રિઝર્વેશન કરાવી એ વખતે એવું નાનો ટાઈમ હતો. અને વેકેશન ના ટાઈમ ના કારણે ભાવ વધારા હતા ઓમ નથી હોતા આટલા બધા
બરાબર.
વેકેશન હતું એના કારણે અમે શું કેહેવાય જોયું ને તો એક મહિના સુધીની ટિકિટો બુક હતી, તો અમે એક મહિના પછીલી ટિકિટ બુક કરી જવા માટે એક મહિના સુધી તો અને આ ટ્રેન છે ને ડેલી જાય છેન ડેલી આવે છે તો એ એક મહિના સુધી વેટ ટિકિટ જ નથી મળતી બોલો. એવું હતું.
એટલું બધું વેટિંગ ક કરવું પડતું એમ.
હા, એ એના કારણે ટિકિટના ભાવ વધારે હોય ન નહીં તો પછી ભાવ વધારે ના હોય ન.
હા, એ પણ વાત સાચી છે.
કારન
હા, અમે તો ગ્યાતા પણ બે કલાકમાં લગભગ પચ તઈ ગ્યાતા ત્યા. સો કિલોમીટર બે કલાકમાં અ લગભગ સફર પુરી. કેટલી હતી.
તો વડનગરથી અંદાજે ચાર વાગે જેવું બેઠાતા તો ત્યાં નવસારી રાત્રે બાર વાગે પોહચ્યા.
ચાર વાગ્યાથી બાર વાગ્યા સુધી.
હા.
એટલે અંદાજે આઠ કલાકનો સફર રહ્યો તમારે.
હા, આઠ કલાક જેવો સફર થયો ટ્રેનમાં જ એક જ સીટ ઉપર બેહીને.
ઓહો! તોને તો કાંઈક આન ટાળા વગેરે આવ્યો નતો.
ના એટલે શું હતું એમાં કારણ કે અમે પેલા તો અમારી સીટ અમે ત્રણ જણા હતા, તો બે જણાની સીટ જોડે હત તો બે મેમ્બર્સની અને એકની સીટ મારી સીટ થોડીક અલગ હતી, પાછળ બે સીટ રહીને હતી. એના કારણે ને અલગ અલગ હતી તો પછી અમે જે મા એ શું કેહેવાય જે બે સીટ જોડે હતી ને એની બાજુમાં એક વ્યક્તિ હતા તે વાત કરી કે એ અમાર સીટ ઉપર બેસી જશે તો એમને કીધું હઉ બેસી જશે તે પછી ઈરા ત્યાં જતા રયા ન અ અમને મુ એમની જગ્યાએ આવતો રયો, ને પછી એક જ લાઈનમાં ત એક લાઈન હોય એમાં ત્રણ જણા બેસી શકે, તો અમે ત્રણ મેમ્બર હતા અન એક જ લાઈનમાં બેઠાતા અમે પછી, અને બારી વાળી સીટ મયે મળી ગીતી એના કારણે કંટાળો નતો આવતો.
હા, બરાબર. હા, બારીવાળી સીટ મળે તો બારનો નજારો પણ જોવા મળે તેનાથી કંટાળો ઓછો આવે.
હા, એટલે જ કંટાળો ઓછો આવે, અને પાછું શું કેહવાય પછી તો જયારે અમે પોહચવા આયા ત્યારે રા રાતનો સમય હતો એ વખતે તો બહાર દેખાય નહી કાઈ પણ. એ વખતે થોડોંક અ આવે. કારણ કે મોબાઈલ તો હતા જ અમાર જોડે પરંતુ મોબાઈલમાં જો નેટ ના આવે કારણ કે જગ્યા બદલાતી રે એના કારણે ઇન્ટરનેટ નતું આવતું, સ્પીડ ક્યારેક જતી રે ક્યારેક આવે સિટી આવે એ વખતે એવું થતુંતું એના કારણે હેને અમને કંટાળો આવતો બાકી તો ઓમ કંટાળોન આવે એવું હતું નઈ.
હમ હમ.
સંજય
અમે તો ગ્યાતા પણ અ અમારે ગ્યાને તો એમાં તો આ જે લોકલ ટ્રેન આવે તે જે પણ. સ્ટેશન હોય ને ત્યાં ઊભી રહેતી હોય જો આ એક્સપ્રેસ ટ્રેન રે એ તો મેઈન સ્ટેશન હોય. ત્યાં જ ઉભી રહે છે એટલે લગભગ અ સાત થી આઠ સ્ટેશને ઊભી રહી હતી અમારી ટ્રેન બે મિનીટ ઉભી એક બે મિનીટ તો નહીં એક મિનિટ ઉભી રહે અને પાછી ચાલે એક મિનિટ ઉભી રહી અને પાછી
હા તે તમારા બધા સ્ટેશનો ઉભી લોકલ ટ્રેનો એટલે અમારે એકપેસ હતી ને તો પણ એ સ્ટેશન ઉપર ત જે મેન સ્ટેશન હોય ને તેમાં ખાલી એક અમદાવાદ અમદાવાદ પાંચ મિનિટ કે દસ મિનિટ ઉભી રેતી અને બીજું વડોદરામાં દસ મિનિટ ઉભી રેતી પછી બા કી બધા સ્ટેશન પર બે મિનિટ ટ જ ઉભી રેતી બે થી વધારે મિનિટ ઉભી જ નથી રી ટ્રેન સ્ટેશન ઉપર
હમ્મ હમ્મ
બીજા બધા સ્ટેશન એટલે રેગ્યુલર જે સ્ટેશન આવે એ બધા નઈ ધારો કે હવે આપણેે અહીયાથી વડનગર થી નીકળીએ તો વડનગર પછી આંબલિયાસાણ આવે તો ત્યાં ઉભી રે પછી એમ પ પછી જો બીજા નાના નજીકમાં સ્ટેશન આવતા તો ત્યાં ના ઉભી રહે પછી સીધી વિસનગર ઉભી રહેે પછી મહેસાણા એટલે ડાયરેક‌ અ શહેર સે સિટીઓ આવે ને એ વખતે જ ઉભી રહે નાના ગામડાઓ આવે એમાં તો ઉભી ના રહે ટ્રેન આ લો કલ એક્સપ્રેસ ટ્રેન હોય ની રેય
હા તેના જો કદાચ મેં બધા પણ સ્ટેશન લો એક્સપ્રેસ ટ્રેન ઊભી રહેતો અને જે પેસેન્જર હોય તેમને પણ મોડું થઈ જાય અને લેટ પડે તેના કારણે એક્સપ્રેસ ટ્રેન નથી ઊભી રહેતી પણ આ લોકલ આવે એ તો બધા સ્ટેશન ઊભી જ રહે છે અને આમાં કેવું કે કોઈ બધા જેટલા પબ્લિક ટ્રેનમાં ચડે ને તે બધા ટિકિટ પણ નથી લેતા કારણ કે ટીટી તો આવતો જ નથી.
પરંતુ જયારે આવે ત્યારે બધા હેરાન થઈ જાય
હા હા ત્યારે તો બધા દોડતા જ હોય ટીટી ને જોઈ ને બધા દો દોડવા લાવે છે.
પણ દોડીને શું કે જાય ક્યાં કુદકો તો‌ મારે ને બહાર
હા
અને ટ્રેન ફૂલ હોય એટલે
તેના કારણે પણ ટીટી પણ કેટલા લોકોને પકડે બધાએ કદાચ ટિકિટ ના લીધી હોય તો ટીટી પણ ફસાઈ જાય કે આટલા બધા લોકોને મારે પકડી કઈ રીતે રાખવા
ના પછી શું કરાય કે બે બાજુ ટ્રેન ના ગેટ હોય તો બે બાજુ બને ટીટી માં ઉભું રેવું વદા માં વચ્ચે બધા ને એવા ભરી રાખવા પડે
હા હા હા એવું કરવું પડે
ખરેખર બહુ મજા આવી તી પરંતુ
હા ટ્રેનમાં તમે ફસ્ટ ટાઈમ જ ગિયા હશો ને
હો ફર્સ્ટ ટાઈમ અજ
હ તેનાથી અનુભવ તમને સારો રહ્યો છે જવાનો
સારું રેહ્યો તો અનુભવ સારું તો આપડે પછી વાત કરીએ
સાચ છો
ઓકે
ઓકે